બોલો બોલો. શું કરો બસ મજામાં બોલો પોલીસ ભાઈ.
આપડે મજામાં હા ભાઈ.
જોવુંને શું કહુ બપોરે હશે આ તો રવિવારે રજા હશે ને?
હ આજે રાજા ઘેર સિ. હ મા શ્રીકોતર માં ના દર્શન કરીને આયા હાલ.
એવું હ.
હા શું ચાલ કો?
સિકોતરમાં એ દર્શન કરીઆયા એમ ને.
હઓ છોકરો કે હવે જઈએ તાણ
ના ના ના દર્શન કરવા તો જવુ તો પડે જ ના અમે રવીવાર. મજાનો દાળો હો મસ્ત મજાનો. હા ના ના શો ને લઈને ફરવા તો જવું જ પડે ને છોકરે બાવળા. આખા અઠવાડિયેના એક વાર ક્યાંક ના કે ચોક લઈ જોય યાર ફરવા માટે ના ના ચોક્કસ કે જ નહી તો કોઈ નઈ ની વાત જ નહી.
હ, સુકો બીજુ કો તમે ઇઝ કીધું
બસ જમી રહ્યા કોણ
બરાબર તમે તો આજ આખો દાડો સુતા જ હશો ને રવીવાર ના
બસ રવિવાર એટલે આપડે તો બસ એકદમ આરામ પર જ રહીએ કારણ કે એક જ દિવસ મળે અઠવાડિયામાં શાંતિ થી નોકરીનો આરામ કરવાનો એટલે એકદમ આરામ જ, કરીએ
ના ના બરાબર છે. આરામ તો કરું જ આપડે પાસે જોબી એવી છેને, હે અઠવાડિયામાં તો ચાન રવિવાર આવ ને આરામ, કરીએ
ચાણ રવિવાર આવન ચાણ આપડે રજા લઈએ ચાણ આરામ કરીએ હ
શું ચાલ બીજું કો બસ રેડી એકદમ
હા વાત તો ગરમા ગરમ રોટલી ખાવા મળ આજ રવિવારે ઓમ તો બાકી ટિફિનો લઈને રોજ જઈએ એટલ
હા એતો ઠંડુ થઇ જાય, જતા જતા. શું બનાય તું જમવામાં
જમવામાં કોને હાથ, તો દાળ ઢોકળી રોટલી છાશ કચુંબર
હા હા હા.
હમ્મ રવિવાર હોય, એટલે બધા ફેમિલી સાથે જમવાનો ટાઈમ હોય ને યાર.
ના ના બરાબર છે, એટલે રોધવાના પેલાને ધીમે ધીમે રોધવાનું એટલે ચિંંત્યા નઈ
હવે એ ચિંતા નઈ બધા રવિવારે એક સાથે જમીએ એટલે વધારે મજા આવે એમ ફેમિલી સાથે જમવાનું ટાઈમ મળે ને એટલે અનેરો આનંદ હોય એમ વાતો કરતા કરતા આમ આખા અઠવાડિયાની વાતો બધી કૌટુંબિક હોય, પારીરિક હોય બધી વાતો રઈને નેઉ ટકા રવિવારે આવી રીતના જમ મતા જમતા જ થતી હોય બધી બધી જગ્યા આવું હોય. હ એટલા કે અત્યારની જિંદગી માં લોકોની કેવી જિંદગી થઈ છે, એક દોડ
સાચી વાત દોડતા મળે હાચી વાત છે.
કોઈનો ટાઈમ નહિ
કોઈ ને ટાઇમ નથી કોઈ ન ટાઈમ નથી સા
રા માટે લોકો નો ટાઈમ નહિ હોતો, શું કરે છે. એટલું પૂસવાનો ટાઈમ નહિ હોતા એમ
હા હા સાચી વાત છે અને આમ છતાં આપણેે બધું કરીએ છીએ, સારું કહેવાય.
હમ્મ.
બીજું કો કાલ તો પછી શનિવારના, તમારે વેલા આવતા હશો ને નોકરી થી.
ના શનિવાર ના ના શનિવાર ચાલુ જ હોય, પૂરે પૂરું ખાલી એકલો રવિવારે જ હોય.
બરાબર
હમ્મ
અરછા રવિવાર રજા એમ મહિનામાં
હા હા મહિનામાં ચાર રવિવાર ની રજા આવે ને વરચે કોઈ એવો બઉ જાહેર કાર્યક્રમ હોય ક કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એટલે મિશ કે રજા હોય. રક્ષાબંધન આવી બધી આવ આ સરકારી ર જેવું આવતું હોય અમુક રજાઓ મળે આપણને.
હ ચાલે
હ હવ આવશેને તહેવારો બધા
હવે તો આપડે એ ગુરુ પૂર્ણિમા આવે હે એમાં ખરી રજા નહી, આવતી.
ના ગુરુ પૂર્ણિમાની તો ના હોય પણ તો હવે બધા આપડા તહેવારો જાહેર તહેવારો ઘણા આવશ ગુરુપૂર્ણિમા પછી રક્ષાબંધન આવશે.
રક્ષાબંધન પછી જન્માષ્ટમી
હમ્મ પૈ રાધન છટ, શીતળા સાતમ ને બધું.
તમાર પાટણમાં પેલું મેળો સારો ભરાતો હશે, જગન્નાથ નો.
હા, હવે રથયાત્રા આવશે ને પાટણની જગન્નાથ ભગવાનની
અષાઢી બીજ
એકસો ને ચુમ્બલીસ મી રથયાત્રા હે.
હા, હા એકસો ચુમ્માલીસ મી.
હમ્મ. એકસો ચુમ્બાળીસ વર્ષ થી નીકળા પાટણની અંદર.
સરસ-સરસ-સરસ જોરદાર કેવાય એમ. હમ્મ. તો ભાવ દર વર્ષે થોડુંક વધ વધીને થતું એમ. સરસ એમ, આ આયોજન સા આયોજન એટલે આમ જોવા મજા આઈ જાય. અમે લગભગ બે હજાર પોચ અમ્મ જોવો દસ બાર વર્ષ પહેલા આયા તા એક વખત જોવા. પણ તાણ તો મન પા પોલીસવાળાએ થોડીક લાઠીચાર્જ એઈ કર્યો તો. આપડે બગવાડા ખરું ન?
અરે ભીડ વધારે તો કહ્યો.
હમ્મ. ભીડ બહું વધી? પીલી બાજુ ખાલી ઉપર-ઉપર એમ કેય હો ભારે નહીં.
ના, ના એ તો એવું જ હોય ને, આમાં તો ભગવાન ના કાર્ય માટે બધા નીકળ્યા, આમાં કક લડવા માટે નીકળેલા, હમ્મ. બહું સારું હોય છે, બધા જ અલગ-અલગ જગ્યાએ કેમ્પ હોય છે પછી અલગ
તા તો કશું ત્યારે કેમ્પો સારા હોય બધા, પાણીનાના આન તેન. તાણ તો નથી એવું બધું, આ તો હમણાં છેલ્લા પોચા વર્ષ થી થાય હે કેમ્ચુ
દાતાશ્રીઓ બહુ મળી રહે. મોમેરું આગલા દિ બે દિસ દિવસ પહેલા આગળ મોમીરું હોય હ
બરાબર.
હમ્મ-હમ્મ.
આ વખ આ વખત કોણ મોમીરું લીધું?
આ વખત લગભગ કોઈક ડોક્ટર ની વાત છે.
ડોક્ટર, ને પાટનર જ ને, બાર ના?
પાટણ-પાટણ જ બધા બઉ બુકિંગ હોય છે આથી બધું.
બરાબર. કેટલો ખર્ચો થતો હશે મોમરાનો?
પેલી હવે કેવું હોય કે અમુક રકમ ફિક્સ હોયતી હશે મંદિર ના ટ્રસ્ટ થી, બાકી ઉપર તમારે જેવો ખર્ચો કરવો હોય, જેવી તમારી શક્તિ કયા
બરાબર. સમજી ગયા. આમ તો લાવો કેવાય એમ પાસ
હા?
દાતામાં તો લાવો કેવાય એમ.
હા લાવ જ કેવાયન.
હમ્મ.
મજા આવે છે બધું, આ બધું કેટલું મોટો રથયાત્રા હોય આમ. બધી અલગ-અલગ ઝાંખીઓ હોય એટલે
બરાબર હા એ ખરું. આપણે દેશની અહ તીજા નંબર ની કે ગુજરાતની તીજા નંબરની?
આપણા દેશની તીજા નંબર ની, ગુજરાતની બીજા નંબર ની, પહેલા નંબર ની અમદાવાદ. અને દેશની પહેલા નંબર ની પુરી, બીજા નંબરની અમદાવાદ. આ ઓડીશા. ઓડિશા આવા પૂર, હમ્મ. ને બીજી અમદાવાદ. હમ્મ, તીજી પાટણ હા.
આ રાજકોટ બરોડામાં એમાં કંઈ નઈ નીકળે?
નીકળે પણ ઈ ના પાયેના, હમણાંથી શરૂઆત થઈ એવું બધું હોય ને બધી જગ્યાએ.
હા, હા.
હમ્મ. રાવનમીનો વરઘોડો મહેસાણામાં મોટો નઈ નીકળતો આપડે નાનો નીકળે રાવનમી માટે બહુ મોટો પર્વ જ હોય.
બરાબર.
આપડે જેમ નીકળી એવ નીવ ઘોડ એમ રામનોમીનો નીકળે એમ.
સમજી ગયો.
હમ. આપણે નીકળે પણ એવું ક આપડા હમણાં ચાલુ કરેલું હોય પેલું પ્રારંભિક વર્ષોથી આવતું એડી આવતું
હા હા, અને વર્ષોથી આવજોને. વર્ષો થી આવતી હોય તો લોકો થોડા ઘણો ઉમેરો કરીને મોટું કરવાની કોશિશ કરતા હોય.
મોટું તો થવાનું જ ને ભાઈ દા દિવસે દિવસે તોમ બધું અલગ અલગ અલગ અલગ કાર્યક્રમો થવા થતા એ અમુક અમુક વસ્તુ ઉમેરાતી જતી હોય.
હા હા પાછું લોકો જોવે હોય બીજે કોઈ જગ્યાએ જુ એટલે કે ભાઈ આપડણે પોર આવું કરવું છે એમ.
હા કોઈ નવું આવેલું હોય કો કરતા હો, પેલાના કેમ્પમાં કેવું હતું ચાંગ ગોઠિયા ને એવું હતું અત્યારે બધા તો કેટલા ખાવા પીવા નાખ. કેમ બહ થઈ ગયા, બઉ ભાઈ જો હમ, હવે ભાદરીપુરમાં આવશે એટલે અંબાજી જઈશું એટલે અંબાજી. કેવા કેમ હોય એમ, આપણા ઘરે ના ગાધુ એવું ખાવાની વસ્તુ ત્યાં હોય એવી સિવા હોય એવી સગવડો હોય એમ.
પ્યોર કીમાં લોકો ખવરાવે.
હા એજ ને એજ વસ્તુ કવ છુંને તમારા પગ બગ દબાવવા બધું કેટલું.
બધું છે બધું બ ખરેખર સાચી વાત છે, પણ એ જોયું કે આ કેમ ફર્યા ને ત્યારની વસ્તી હતી ગી જનું. બાકી કેમ્પના કોઈ વસ્તી જાય ને એવું છે.
પેલા કેવું હતું પરેશ કે સંઘ લઈને જતા ને એટલે સંઘની અંગાજ જતાટલે બધું રસોડું કેવું હોય, કે જાતે રસોડું રસોઈ જોડે લઈ જતા. હોય બનાવવા માટે, હ અને પછ બનાવો ત્યાં જઈને શાંતિથી, ત્યાંથી જમી જમીન સઘ સંગાત બધા હડતા હોય. અત્યારે સંઘો તો જતા જ હોય છે તો એ લોકો તો પોતાનું જ લઈને જતા હોય છે, એમ પણ એમને આમ પબ્લિક એ ચાલતી જવા વાળી બહુ જ હોય છે એમ, એટલે અ ત્યારે બહુ મોટા મોટા આ કેમ્પો હોય છે એમ કે ત
બઉુ બઉુ બહુ જ કૅમ્પો. લોકો પણ ખર્ચો બહુ કરે. જોરદાર ખર્ચો કરે. હા સાચી વાત છે, ખર્ચે બહુ ખર્ચા આવે લોકો.
હમ હા હોય દાનવીરો બહ જ છે યાર શું વાત કરો પૈસા. વાળી પલ્ટી તો દાન કરવારની જ.
હા હા બહ બ.
હમ, કેટલાક લોકો ખાવા માટે જતા હોય છે.
હા આમાં જો આ તો જે આપડે પાદારી પૂનમ ની વાત કરીને આગળ, એમાં પંચાણું ટકા લોકો ક માટે જ જાય. પોચ દસ ટકા પોચ દસ ટકા લોકો હોય, કે જેને કઈ માન હોય કે જે પૂરા મન થી જતા હોય, પેલા લોકો ખાલી કેડ ફરી જએમ.
હ, જવાબ આવડ બઉલ બઉ તમ બીજી ત્રીજી રી ના બહુ વધી ગયું છે એમ.
હમ હમ સાચી વાત. આવો ઘર બાજુ આવો.
હા હડો એક દિવસ ગોઠવી હ.
હા રવિવાર ન રવિવાર બવવાર જોવું હોય એટલે શાંતિ થી. આઈ મકાથમાં હા શિગોતર મારે દર્શન દર્શન કરીએ ફરીયે એટલે આજુબાજુ.
સુ દઈહી હડો અમે ચોક્કસ હમણાંથી ન તમાર સાઈડ તો અમે બવ થઈ સિકોતર માં દર્શન કરવા અમે આવેલા પણ એટલા સુધી તમારા ગામ સાહેબ બહુ બધુ આવવાજ થાય,
અચ્છા એટલે જ ને વખત આપડે વાત થઈ ત હું મંદિર આ આવી ગયું એમ
હમ્મ
આપણે શરૂઆત ન વાત થી તમે આવ ને નોકરી ત્યારે
મંદિર અમે આવતા ફ્રેનને બધા અમે બે ત્રણ વખત મંદિર મસ્ત દર્શન કરવા આવતા વચ્ચે બહુ અમે આવતા હતા,
બરાબર
કે અમે શું રાઉન્ડ લેતા કે ચાર સીકતેર મા એ દર્શન કરીએ પેલા પેલા આગળ પહીં વરખડી વાળી શિકોતા દર્શન કરતા પછ એ થી ધાણો જવું મારે દર્શન કરીને પછી ઘેર જતા એવો પોગ્રામ બનાવ કોઈ વખ ભાઈબંધ હતો પેલો એ અમે બધા દર્શન કરવા જતા બે ત્રણ વખતથી નીલા આવી રીતના મસ્ત દર્શન કરવા માટે મજા આવે બધા, ફ્રેન્ડ સર્કલ સાથે જયા હોય એટલે તમારો આમ ટાાઈમિંગ એ નીકળી જાય મજા આવે હોય એમ આનંદ રે
બરાબર અમારે હવે જવું છે, ગેળા અમારા કરણાકો ઘણી વત ક ગેળા જવું
હા, ઘેડા હનુમાન દાદા નું મંદિર બહુ મસ્ત મંદિર હ ત્યાં- હમ્મ
થી નજીક થૈ હમાર શસરજીથી નજીક થ હૈ
હા તમાસ સાસ્રી નજીક થતું છે બનાસકાંઠા આવે
અથી સાઈડ સિત્તેર કિલોમીટર થાય બરાબર છો છકરાઉડ લઈને જવું પાછું ચાર્જ સવારીને જવું એ થોડું કાઢવું પડે
એવું હતું ગાડી કાચવા ને
હા, એટલે કંઈક અમે એમણે કીધુંતૂ સુરેશ લઈને આપણેને
ઓ
ગાડીમાં એટલે અમને વાત કરી મને પણ કે મારે લસન્સ નહી લાયસન્સ આવે ને પછી કઈક ઉઠવી એમ
હા, ચાલો ચાલો
તમા ફેમ આપ ફેમિલી એક બે ફેમિલી
હમ્મ ચાલો ચાલો લાયઇસન્સ આ આવી ગયા પછી જવાય લાયસન્સ છોગર ના જવાય પોલીસ વાળા પકડા હમ્મ
પહેલા ફેને ના પડે દસ હજારમાં
હા, એ તો પળે જ ને એ તો કાયદેસર થાય જ કાર્યવાહી
એમને ક્યારે ટેસ્ટ ક્યારે કોઈ ખબર સુુરિશ ને
તોઈ ત્રેવીસ તારીખ ની વાત કરતા એ
તેવી સાત ને?
હમ્મ
વીસ દિવસ પછી એમ ને
હમ્મ વીસ દિવસ પછી આ આવી જશે એમનો
બરાબર ચાલે પછી ગમે એમ રખડે ગાડી લઈને
આવ ભાઈ તો ગમે એમ ફરો
આવવ કોઈ શીખ્યા હો
લાયસન્સ હોવું જોએ લાયસન્સ વગર ગાડી ના ચલાવે
ના સાચું વા વળી પાછું આવુ થાય ગા
એક્સિડન્ટ બેક્સિડન્ટ કરતા કરે જ તો ખોટું ઉપાદી માં આવે એના કરતા તો સારું
એ તો પછી આપડ જોમિન બોમીંગ કશું મળે ને એવું છ.
ના જ મ આપડે ગુનેગ કહેવીયએ ને આપ પાસે કોઈ વસ્તુ ના હોય. લાયસન્સ જ નથી ને આપણું કોઈ વસ્તુનું અને આપડે એનો યુઝ કરીએ એટલે ગુનામાં જ આવે ને-
હમ હમ.
પ્રાયસન્સ હોય તો ગુણ હો તો ગુણ જ કેવાય એમાં તમારે ભાઈ લાયન્સ હતું એવું સાબિત થઈ કે તમે એક પક્ષ તરીકે બચી શકો એમ હમ
થોડાક છૂટોને પ્રયાસ બ
હમ.
બરાબર
બપોર ના તો ગરમી લાગતી છે, અ ત્યારેમ તો વરસાદ તો પડે પણ એટ માપ